હાલો હેલું કેમ છો મજામાં ને
હા
અ હું તમને ડિજિટલ પેમેન્ટ વિશે થોડુંક કહેવા માંગુ છું કે આજના આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ ખુબ જ વધી ગયું છે અમારે ત્યાં એક દુકાન ચાલે છે ત્યાં આ ડિજિટલ પેમેન્ટ કરવા ખુબ જ ઘણા લોકો આવે છે અને અમણાં અમારે પેલા એવું હતું કે ત્યાં અમને વધુ કેસ કેસ આપવા પડતો હતો અને છોટાની મગજમારી પણ ખુબ જ વધી ગયેલી હતી જેના લીધે અમારે ત્યાં પછી અમે ધીરે ધીરે ગ્રાહકશ્રીને જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ કરવું એક ખુબ જ જરૂરી છે જેના લીધે આ હંબેવાળાને પણ ખોટ ના જાય ને આપણને પણ નહી કેમ કે અમુક ટાઈમ એવો થતો કે આપણે વધુ પૈસા લઈ લએ અને આ તો ઓછા પૈસા પૈસા આપણને ખોટ બી જાય અને નફો પણ જાય જેના કારણે ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી બની ગયું છે
અમારે બી એજ રીતનું ચાલે છે બધું,
હા હા તમારી વાત સાચી છે કે આજના આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ વધી ગયું છે જ્યાં પણ જયા ત્યાં ડિજિટલ પેમેન્ટ જ વધી ગયું છે. અને જેના લીધે એ ખુબ જ જરૂરી છે કે, આપણે ગમે ત્યાં જાય ત્યાં ડિજિટલ પેમેન્ટ કરવી ખુબ જ જરૂરી છે અને આપણે ગમે ત્યા ફરવા જઈ ત્યારે પણ ડિજિટલ પેમેન્ટ એમ તો ખુબ જ વધી ગયુ છે તમારો એવો કોઈ કિસ્સો હોય તો જણાવો નહીિજિટલ પેમેન્ટ ન
અમે પણ એક વાર ગયા હતા ફરવા તો અમે વોલેટ ભૂલી ગયા હતા અરું તો પછી અમે ત્યાં જઈને ડિજિટલ પેમેન્ટ કર્યું હતું તો અમારું કામ સરળ થયું હતું બાકી ડિજિટલ પેમેન્ટ ના હોય તો અત્યારે કઈ ચાલે એવું નથી
હ હા હું પણ એ પેલા બેંકમાં જવું પડતું હતું કેશ ઉપાડવા અને તેના લીધે એક આખો દિવસ બગડી જાય નોકરી ના કરતા હોય તો આખો એક રોજ બગડી જાય જેના લીધે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ આ લાઈનમાં ઉભા રહેવું પડતું નથી અને કોઈ પણ બિલ પેમેન્ટ કરવાનું હોય તો આપણે સરળતાથી બિલ પેમેન્ટ કરી દઈએ છે જેના લીધે ખુબ જ સારું છે કે આપડે ઘર બેઠા જ બધી સુવિધાઓનો લાભ લઈ શકીએ છેએ. આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો આપણે પહેલાથી ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છ છેએ ઓનલાઈન પેમેન્ટમાં એમ તો ખૂબ જ સારું છે કેમકે પહેલાં અમારા ગામડામાં ચોરી બહત થતી હતી અને જેના લીધે પછી અમે ગ્રામ જણાવ્યું કે તમે ડિજિટલ પેમેન્ટ વધુ રાખો એટલે ચોરી ખુબ ઓછી થ છે થઈ રહી છે તમારા ગામડામાં કેવું છે
તમારી વાત સાથે ડિજિટલ પેમેન્ટ લીધે ખબ મદદ મળી છે અમે પણ પેલા લાાઈટ બિલ ભરવા જતા હતા તો અરે લાઈન માં ઉભા રહેવા પડતો હતા અને લાઈટ બિલ ભરતા અમને ખુબ વાર લાગતી હતી પરંતુ અત્યારે ઓનલાઈન ન જમાનો થઈ ગયો છે ડિજિટલ પે આપડણે યુઝ કરી શકીએ છીએ તેના લીે અમે તાત્કાલિક ફોન માંથી અમે લાાઈટ બિલ ભરી શકીએ છેએ અને અમારે એટલું લાઈનમાં ઉભું રહેવું પડતું નથી તમારું શું માનવું છે આ બાબતે
હા એ ખુબ જ જરૂરી છે કે આપડ સમય ન બચત થાય પેટ્રોલ ની બચત થાય અને એ બધું વસ્તુની બચત થાય આપણે ત્યારે કોઈ પણ જગ્યા ભરવા જઈએ ત્યારે વધુ પૈસા ન લે લે તેથી ડિજિટલ પેમેન્ટ ના લીધે આપણી બચત ખુબ જ સારી છે આપણે ઓનલાઈન ખરીદી કરીએ ત્યારે આપણને મોટું ડિસ્કાઉન્ટ પણ મળે છે અને હું એકવાર ખરીદી કરી ત્યારે હું અમને પચાસ ટકા જેવું ડિસ્કાઉન્ટ મળ્યું જેના લીધે અમારા પચાસ ટકા પૈસા પણ બય છે અને ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી રીતના પે થાય છે ઓનલાઈન પેમેન્ટ તો સારું છે પણ એક વાર હું વધુ પેમેન્ટ કર દીધું તો પછી હા સ સામે વાળા માનતન્ય હતો કે હું વધુ પેમેન્ટ કર્યું, જેના લીધે અ તેઓ પર પોલીસ કેસ કરવા વઇડો ને અમ તેના લીધે ખુબ જ મગજમાં એટલે ડિજિટલ પેમેન્ટ ખુબ જ સાવચેતીને વાપરવા જોએ આ આ તમારે કે કોઈ એવું બનાવું બન્યું હોતો?
હા જેટલા એના એડવાન્ટેજીસ છે એટલા એના ડિસએડવાન્ટેજીસ પણ છે એ માનું છું, બટ જ્યારે હું પણ પેમેન્ટ કરવા ગ્યો હતો અને મારું નેટવર્ક કનેક્શન સ્લો હતું તો મારા પૈસા પ્રોસેસમાં જતા રહ્યા હતા અને એ પૈસા મારા બેંક એકકાઉન્ટમાંથી કટ થઈ ગયા હતા અને પ છી એ રિફંડ થતા મને બે દિવસ લાગ્યા તો મારે એનો વેટ કરવા પડ્યો, એનો મને થોડો દુઃખ છે કે એને જેટલા એડવાન્ટેજીસ છે એટલા જ એના ડિસએડવાન્ટેજીસ પણ છે.
હા તમારી વાત સાચી છે કે ડિજિટલ પેમેન્ટ ખુબ જ સાવચેતીને વાપરવા જોએ આપણે કોઈ પણ જગ્યા જાય ત્યાં ડિજિટલ પેમેન્ટ ન બધુ હોય છે એ સરકારશ્રીને વધુ પૈસાની માહિતી મળે છે, આ સરકારશ્રીને ઇન્કમ ટેક્સ પણ આ કેટલો આપવો કે તેની માહિતી મળે છે, અને સાચી દેશની ઇન્કમ જણાય છે, તેથી ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી છે પેલા પેલા આપણે કોઈ પણ વધુ કેશ લઈ જતા હતા તેથી ચોરાઈ જવાનો કે લૂટ પાટ થવાનો ભય રહેતો હતો જેના લીધે આપણ આપણને ડર રહેતો હતો ત્યારે અત્યારના જમાનામાં ખાલી એક પિન મારો કે ડિજિટલ પેમેન્ટ ઝડપથી થઈ જાય છે, જેના લીધે આપણને ખુબ જ જરૂરી છે કે ડિજિટલ પેમેન્ટ કરવામાં અ તેથી વધુ પૈસા પણ ન જાય અને આપણને અ ચોરાઈ જવાનો કે લૂટ થવાનો કઇ ભય રહે નહીં. અને ડિજિટલ પેમેન્ટ એક ખુબ જ સારી રીતે જ થઈ જાય છે.
એ વાત તો તમારી સાચી છે, જ્યારે આપણે દૂર પ્રવાસે કાતો કસે ફરવા જઈએ તો આપણે કેશ લઈ જઈએ તો તે આપણને ખુબ નુકસાનકારક સાબિત થાય છે જેથી આપણે જેટલા પૈસા આપણે કેશ ઓછા કરીએ અને ડિજિટલ પેમાં રાખીએ એટલું આપણા માટે સારું છે, અને આપણને ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ સરળ પડે છે અને પૈસા આપડા ચોરાઈ જશે, બસ આપણે એક વાત નો ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ લૂટપાટ ચોર લોકો આપર્ણે ઓ ટી પી એવું કઈ મોકલે તો આપણે એ એમને એ વિશ્વાસ કરીને આપી ના દેવું જોઈએ આપણે થોડીક સાવચેતી રાખ વી જોઈએ એ બાબતે.
હા તમારી વાત સાચી છે કે તમે કીધું તેમ આજના આધુનિક યુગમાં ચોરો ખુબ જ વધી ગયા છે, આપર્ણે કોઈ પણ એસ એમ એસ મોકલીને કે કોઈ ગિફ્ટ કાર્ડ મોકલીને પણ આપડા બેંક અઉન્ટ માંથી નાણાં ચોરાય લઈ જાય છે જેના લીધે આપણને નાણા અ ઓ ઓછા અ એટલે લૂંટાઈ જાય છે, તેથી આપણે કોઈ પણ એવું કરવું નહી, આપેડે કોઈને ઓ ટી પી આપવો નહી, આપણેે ધ્યાન રાખવું જોઈ કે આપણા નાણાં સુરક્ષિત રહે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે આજના આધિક યુગમાં ગમે ત્યાં જઈ ત્યારે આપણને નાણાં ની જરૂર પડે ત્યારે કોઈ પણ અ ત્યારે આપણા અકાઉન્ટમાં પૈસા ના રહે તો હામે વાળો વ્યક્તિ આપર્ણે કોઈ પણ ફોન કરીએ, ત્યારે નાણાં ખુબ જડ ઝડપથી રાખી દે છે અને ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી છે આપણે કોઈ પણ રોડ ટેક્સ હોય તે આપણે તે તેમાંથી ચૂકવાઈ જાય છે ગમે ત્યારે ફરવા ગયેલા હોય ત્યારે પણ ઓનલાઈન ની સુવિધા આવી ગઈ છે જેના લીધે ખુબ જ જરૂરી હ ખુબ જ સારું છે.
અને ડિજિટલ પે ના લીધે આપણને એમાંથી કેશબેક જે મળે છે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ એના પર એ ખુબ જ સારી રીત છે એમની કે આપણને કેશબેક આપે છે એટલે આપણને એના લીધે આપણને થોડું સારું પડે છે. કેશબેક મળવું એ જરૂરી છે એ ખૂબ જરૂરી છે.
હ કેશબેક આપણને ખુબ જ વધુ મળે છે જેના લીધે આપડણે જો દિવાળી પણને એવા ગિફ્ટ કાર્ડ ને મલે તેના લીધે ત્રીસ ટકા, પચીસ ટકા અને પચાસ ટકા લધી સુધી આપણને ગિફ્ટ કાર્ડ ને આ મળે છે, એમેઝોન પર મગાવવે કે કોઈ પણ મોટી વસ્તુ મંગવાની હોય જેમ કે આઈ ફોન, ટીવી, ફ્રીજ વગેરે પર વધુ ડિસ્કાઉન્ટ મળે છે, અ તો તમે તમે જે ધંધો કરતા હશો તેમાં ડિજિટલ પેમેન્ટ વધારું વાપરે કે કેશ વધાર વાપરે?
ડિજિટલ પેમેન્ટ અમે વધારે યુઝ કરીએ છીએ અમાર એક દિવસનું ટ્રાન્ઝેક્શન થાય છે નાણાં કરતા ડિજિટલ પેમેન્ટમાં વધારે ટ્રાન્ઝેક્શન થાય છે એ અમારા માટે સારું છે જોકે, ને તેના લીધે અમને ફાયદા પણ ખુબ ઘણા મળી રહ્યા છે, એમને સીબિલ સ્કોર અમારો મેન્ટેન છે જેના લધે અમે લો ન લેવી હોય તો પાંચ લાખ સુધીની
હા હા તમારી વાત સાચી છે કે ડિજિટલ પેમેન્ટને લીધે ખુબ જ સરળતાથી આપણને સિવિલ સ્કોર સારો હોય તો વધુ નાણાં ની જરૂર પડે, તો તરત દેહે ને લોન ને એવી મળી જાય, આ પણે બેંક માં વધુ ધક્કા ખાવા પડ તા નથી ટેના લીધે આપણે ઘેર બેઠા લોન કે અન્ય સુવિધાને પહેલા એ ટી એમમાં લાંબા સમય સુધી ઉભે રેહે પડતું હતું અને તેના લીધે આપણે આ સમયની બચત ન થતી હતી, તેથી એ ટી એમમાં જવું પડે નહી અને કેશ હ કેશની સ અગવડ પણ ન રહે અને આપણે સરળતાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કોઈને પણ કરી શકે છે, જેમ કે આપણે કોઈ પણ જગ્યા જાયે, ત્યારે આપણે વધુ કેશ ન લઈ જઈએ તો આપણે અ ડિજિટલ પેમેન્ટ ને લીધે આપણે કો કોઈ પણ આપડે કોઈ પણ પેટ્રોલ પંપ પર જાય કે અન્ય અગ્યાએ જાય અ અન તડીજિટલ પેમેન્ટ જ કરી દઈએ છે.
એ વાત તો તમારી સાારીચી છે આપણે ડાયરેક્ટ મોબાઈલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકીએ અને ડાયરેક્ટ અકાઉન્ટમાં અકાઉન્ટ નંબર પરથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, એ ખુબ જ સારું છે અને આપણે આધાર કાર્ડ પરથી બી આપણે પૈસા વિડ્રો કરી શકીએ છીએ એટલી સુવિધા આપવાની સરકાર આપી રહી છે, એ ખુબ જ સારી વાત છે આપણે જે તે પણ એ ટી એમ લઈને જવાની જરૂર નથી પડતી, આપણે આધાર કાર્ડ બતાવી દઈએ અને આપણે બી સી પોઈન્ટ પર જઈએ અને ત્યાં આપણે આપણો આધાર કાર્ડ નંબર આપીએ તો આપણે તેના પર ફિંગર પ્ર્રિન્ટ આપીને પણ ઉપાડી શકીએ છીએ, ખૂબ જ સારી સુવિધા કરી છે આપણા માટે સરકાર એ
હા તમારી વાત સાચી છે કે સરકારશ્રી એ ખુબ જ અ અ સુરક્ષિત એપ માળિ બનાવી છે જેમ કે ભારતની ભીમ એપ એ ખૂબ જ સુરક્ષિત છે અને ઝડપી ટ્રાન્ઝેક્શન કરી દે છે અને ઓછું નેટવર્ક હોય તો પણ ટ્રાન્ઝેક્શન કરી દે શે, જો નેટવર્ક અ એકદમ ન હશે તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ ન થશે જેના લીધે આપણને ખુબ જ મગજમારી પડે કે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ, તો આપણા નાણાં અટકી જાય છે જેમ કે કોઈ પણ, નાણાં અટકી જવાનો ભય રહે છે.
એ વાત તોરી સાથે છે પરંતુ બીમેપમાં આપણે એવું થતું નથી, બીમેપમાં કેબક પણ વધારે મળે છે અને પેમેન્ટ પણ ખૂબ સરળ છે અને એમાંથી આપણે મોબાઈલનો રીચાર્જ અને એ પણ ખૂબ સરળતાથી કરી શકી છેએ, એ ખુબ જ સારી વાત છે.
હા ચાલો હવે મલીએ. હ ડીજિટલ પેમેન્ટ થી આગળ વાત કરો?
હ.